ઓ હા કેમ છો?
બસ મજામાં તમે કેમ છો આજે? ઘણા દિવસે તમને ફોન
હા હા.
ઘણા દિવસે તમને ફોન કર્યધું લો આપડે ક ભગવાન વિશે વાર્તાલાપ કરીએ કે શું છે, ભગવાન વિશે તમે કેટલું જાણો છો માતા માતાજીવ, કૃષ્ણ ભગવાન શિવ ભગવાન. તો ચાલો આપડે ભગવાન વિશે થોડીક વાર્તા કરીએ.
અ હા બહ સરસ વિષય તમે પસંદ કર્યો છે. અ હું તો આમ તો અમારા આઈડિયલ હું. કૃષ્ણ ભક્ત વધારે છું શિવ ભક્ત પણ છું એવું નથી. એટલે હું તો સૌથી વધુ આમ જોવા જાઉં ને તો આમ કાના ને વધારે માનું છું કેમ કે મનશે ને ખબર નહી. કૃષ્ણ પહેલાથી જ મને બહુ ગમે છે કાનો આમ શબ્દ જે છે. કાનુડો છે કૃષ્ણ છે, તો ક્યાંક ને ક્યાંક આમ ગીતાજી છે એ બધું મને આમ ગમે છે, કે આમ એ એના ધામ હોય એના ક ફોટા હોય તો આમ એટ્રક ઓટોમેટિક થઈ જવાના પ્રત્યે કે ભાઈ ના. એ જે પાત્ર છે ને જે કૃષ્ણ ભગવાનનું જે આમ. એક આઈડિયલ છે એમ. કોઈ પણણને વર એવો જોઈએ કોઈ પણણને દીકરો એવો જોઈએ. જોઈએ કોઈ પણ, એવું માને કે ના કનો જે છે. એજમ કે બહુ વ્યવસ્થિત પાત્ર છે એમ. ઘણા લોકો તો જે એમ હોય ને કે આમ આમ માનતા ના હોય ભગવાનમાં. તો એ લોકોને તો શું છે કે એને તો કોઈ ભગવાન નહી કોઈ ધર્મ જાતિ નહી. કોઈ ન સમજતા નથી કોઈ ન સાંભળતા પણ નથી ને કઈ એનો પોતાનો પોઈન્ટ ઓફ વ્યુ પણ નથી હોતો. પણ ના એવું નથી હોતું આમ તો અંતે જોવા જઈએ ને તો મને લાગે છે બધા ભગવાન આમ કહીએ ને જે આપડે શ્રદ્ધા સબુરી સા બાકી છે સબ કામાલી કે. તો એના જેવું જ આઈ થિંક મને લાગે છે એમાં તમારો શું વિચાર છે.
જેમ તમે મને વાત કરી એજ રીતે હું પણ નાના ની ભક્ત છું અને શિવની ભક્ત છું. કેમ કે મને કનો બહુ જ ગમે છે અનેને શિવ પણ ભગવાન બંને ગમે છે. ઈ બેઈ ન જોવે ને તો જન્મ તો અલગ અલગ છે પણ એ સ્વરૂપ તો બે એક જ છે. મને હું હું ને મારા હસબન્ડ અમે કાલે સવારે દ્વારકા જવાના છે કના ના દર્શન કરવા. જોઈ ને મેં છે ને હમણાં જ એક સ્ટોરી જોઈ હતી. કે શિવ ભગવાન છે ને શિવ ભગવાન ને પાર્વતી. જી બે બેઠા ત, પર્વત ઉપર એના સ્થાને. ત્યારે પાર્વતીજી કે છે કે બધા કે મહારાજ અતિદેવી કે કે બધા લોકોને ઘર છે એ. તો કે આપણેે જ કેમ આવી રીતે રેવાનું એમ કે પરત ઉપર ખુલાવાનું એમ. તો શિવ ભગવાન એમ કે છે કે દેવી, કે આપડા એવા કરમ છે. કે આપણા એવા નસીબ છે એમ એની ભાષામાં તો આપને બોલતા ના આવડીએ પણ આપડણે આપણી ભાષામાં. બોલીએ તો, તો શિવ ભગવાન પછી છે ને પાર્વતીજી ને છે ને એમ કે છે કે ચાલો તને સોના નો મહેલ બનાવી આપું. તો શિવ ભગવાન સોના નું મહેલ પણ પાર્વતીજીને બનાવી આપે છે અને આપડે કેમ નવું મકાન લઈએ તેમાં વાસ્તુ ને હવન નેવ બધું કરીએ, ત્યારના જમાનામાં, અ શિવ ભગવાને. પાર્વતીજીને એવો મોટો સોના નો મહેલ બનાવી દીધો, અને ત્યારના જમાનામાં રાવણ છે ને એ બહુ જ મોટામાં મોટો પંડિત કહેવાતો. તો શિવ ભગવાને ઈ રાવણ ને બોલાવ્યો હવન કરવા, તો આપડે હવન કરીએ એટલે પછી આપડે બ્રાહ્મણ છે એની આપડે દક્ષિણા તો આપીએ જ ને. તો શિવજી એમ કે છે અ રાવણને. કે બોલ માગ ગુરુ માગો ગુરુજી પંડિતજી તમારે શું દક્ષિણા જોઈએ છે. તો રાવણ એમ કે છે કે શિવજી મારે છે ને આ તમારો સોના નો મહેલ જોયે છે. તો ઈ શિવજી એમ કે છે કે કઈ વાંધો નહી જા મેં તને દક્ષિણા આપી સોનાના મહેલની. અને ઈ સોનાનો મહેલ શિવજી એ રાવણ ને આપ્યો ભેટમાં. એટલે દેવી પાર્વતીજી બહુ જ ખારા થાય છે એકદમ એટલે ખારમાં ન ખારમાં દેવી પાર્તીજી એમ કે છે કે જોવો તમારો હું સોના ન આ મહેલ્ સળગાવી ના નાખું ને તો તમે મને કેજો, પછી ઈ સોના ન મહેલ છે ને આવડા ઈ છે ને લંકા લઈ જાય છે. એટલે એ લંકા લઈ જાય છે ને એટલે હનુમાનજી માં કેવાય છે. કે શિવ પાર્વતી નો વાસ છે. એટલે ઈ જે રાધા ને સીતા સીતાજીને હરણ કરીને રણ લઈ જાય છે ને. એટલે હનુમાનજી ને. અ રામ ભગવાન મોકલે છે કે તમે જાઓ કે સીતાજી શું કરે છે એમ. હનુમાનજી ની પૂંછડી એ પાર્વતીજી નો વાસ છે, એટલે એજ પૂંછડી થી. હનુમાનજી આખી લંકા સળગાવે છે કે જે પાર્વતીજી એ કીધું તું ગુસ્સામાં આવીને આવેશમાં આવીને. કે હું તમારી આ સોનાની લંકા સળગાવી ના નાખું ને તો તમે મને કેજો, એટલે કેવાય છે ને કે આપડે આપડા નસીબ માં હોય ને એ આપ ને મળે છે, તમારું શું કેવું છે એ વિશે?
હ તમારી આ વાત મેં તો આઈ થિંક પેલી વાર સાંભળી મને તો ખબર નહોતી. અ બહુ સરસ તમે આ કઈક વાત મને જણાવી. મતલબ આવું મને આઈડિયા નહતો. હા પણ મને તો મેં જેમ કીધું ને કૃષ્ણ ભગવાનને હું માનું છું તો એના જે દશા અવ તાર છે એ બધા મને ગમે છે, આમ શિવ ભગવાનની સ્ટોરી ખબર હોય પણ એટલી બધી નહી એમ જેમ કે, સોમનાથ જ્યોત તિલિંગ છે તો એ શું કામ કેવી રીતે બન્યું છે શું કામ? તો કંઈક એમાં એવું હોય છે ને કે ચંદ્ર ને શ્રાપ મળી જાય છે અને ચંદ્ર શ્રાપ માંથી મુક્ત થવા માટે, નયા શિવલિંગની સ્થાપના કરે છે અને ભગવાન પછી એને એનું રૂપ પાછું આપે. છે, અને એમ કે છે કે ભાઈ પંદર દિવસ તું ખીલીશ ને પંદર દિવસ આમ અમાશે એમ એવી રીતે. એટલે આમ અમુક અમુક વસ્તુ એવી છે કે ભાઈ આપણને ગમે એમ. જેમ કે મને મહાભારત પર્સનલી બહુ પસંદ છે કારણ કે મહાભારત એક એવી. સ્ટોરી છે આમ બધા એમ કે મહાભારત સંભળાય નહી મહાભારત નો ગ્રંથ ઘરમાં રખાય નહી. વંચાય નહી. પણ હું એનાથી થોડી અપોઝિટ છું તમે સાચું નહી માનો મારી પ્રેગ્નેસી ની જર્ની મે જેની કરી છે ને, એમાં અમે એક વક્તા છે સસરી કરીને. લગભગ કન્ટિન્યુસલી મેં એમને સાંભળ્યા છે એમાં મહાભારત પણ મેં આખે આખી સાંભળી છે. મને ક એમાં ફરક નથી લાગતો કેમ કે જે રામાયણ માં નથી ને મહાભારતમાં છે. રામાયણમાં શું છે ત્યાગ છે, પ્રેમ છે પણ શું છે ત્યાગ બધી જગ્યાએ. કરવાનું બધું એમ કે, સહન કરી લેવાનું છોડી દેવાનું. પણ મહાભારત એની ઓપોઝિટ છે. જ્યાં છોડવું પડે ને ત્યાં છોડવાનું જ્યાં લેવું પડે ને્યાં લેવાનું તો અત્યારના સમય મુજબ જે છે ને એ બધું મહાભારતમાં કીધેલું છે એક એક પાત્રની એક એક ખાસિયતો છે એની અંદર. તો ક્યાંક ને ક્યાંક મને મહાભારતનો ગ્રંથ જે છે એ પણ બહુ ગમે છે. શિવ પુરાણ પણ બહુ જ સરસ છે એ પણ એમાં થોડું આમ કે ને કંટાળો આવી જાય. સમજાય એને જ સમજાય એના જેવું છે એમાં બધું, બાવન જે શક્તિપીઠ કાવન આપડી છે એ બધું છે.
ટૂંકમાં આમ મજા આવે એવું છે, આપડું જે કલ્ચર છે ને એ આમ ઘણી બધી વેરાયટીઓથી ભરેલું છે, એમાં ભગવાન દેવી દેવતાઓ બધા જ આવી ગયા એમ. અત્યારે તમે જોવઓ બધા ધર્મ ના ભાગલા પડી ગયા છે. તો એ બધું આમ તો સરવાળે તો મને લાગે છે એક જ કહેવાય છે એનાથી વિશેષ તમારી પાસે કઈ બીજી હોય માહિતી તો શેર કરી શકો તમે.
તમે કીધું ને એમ મને પણ કાનાજી બહુ જ ગમે છે મને કૃષ્ણ ની પ્રેમ લીલા બહુ ગમે. જેઈને ગોપીઓ સાથે રમતા. એની રાધા સાથેની કહાની બધી પ્રેમ લલા રાસ રસીલા. મને બહુ જ ગમે, કે જે એ બચપન એને એના મમ્મી સાથે બધું કર્યું તું. કે મોઢામાં માટી ખાઈ ગયા અને એના મમ્મી ને એના મોઢામાં આખું બ્રહ્માંડ દેખાય છે, પણ એને ખાધ હોય છે માટી. એવી જ રીતે એને માખણ ભાવે છે એને બધી ગોપીઓ હેરાન કરેને, પછી કાનાજી એના બાળ સ્વરૂપમાં માખણ ચોરી આવે એ માખણ ખા મને પણ માખણ બહુ જ ભાગ એની ને રાનોો પ્રેમનો એટલો બધું છે. કે પેલાના જમાનામાં એવ હતું જયારે દેવી દેવતા હતા ત્યારે પણ પ્રેમ લગ્ન થયા જ હતા ને. કરધ આ શિવજી એ કર્યા ત કનાજી એ કર્યા ત વિષ્ણુજી એ કર્યા ત. તો આ જમણા માં શું કામ ને. આ જમાના બધા પ્રેમ લગ્ન કરે છે તો એને અપરાધ માને છે કે અમે શું મો ગુનો કર્યો છે, તો પેલાના જમાનામાં ભગવાન કરતા હતા ભગવાન ના સમયે જે પ્રેમ લગન તો આ જમાનામાં માણસો એ કરવા જ જોઈ. આ જમાનામાં માણસો પ્રેમ કરે છે પણ લગ્ન નથી કરતા. કરવા ખાતર પ્રેમ કરે છે મમ્મી ખીજાશે પપ્પા ખીજાશે સમાજ શું વિચારશે. તો સમાજને જ વિચારવાટું તમે લોકો જો બેસતા હોય. તો તમારે પ્રેમ કરવો જ ન જોઈએ હું તો એવું કેવું છું. કે સમાજને જોઈને બેસશો કે એનું વિચારશો તો તમે તમારી લાઈફમાં. કોઈ બી આગળ વધી જ નહી શકો, તો ભગવાન કરી શકે તો આપણે પણ પ્રેમ લગ્ન કરી શકીએ જેમ કે મેં પણ પ્રેમ લગ્ન ગ્યા છે પણ મેં મારા મમ્મી પપ્પાની પ્રજાામંદી થી કર્યા છે, પ્રેમ તમે કરો તો પૂરે લાઈફ ટાઈમ તમે નિભાવો, કે ઈ ટાઈપ નો તમે પ્રેમ કરો છો કે એવું નહી કે તમે પ્રેમ કર્યો ને મૂકી દીધો, એવું તો નોજ ચાલે ને. એટલે મને છે ને કાનાજી ને રાધાજીની પ્રેમ લીલા બહુ જ ગમે છે. કે જે કાનાજી બંતરી વગાડતા. રાધાજી ને એ બેનું નૃત્ય એટલું સરસ હતું. તો બે નિરાશ લઈ લઈ સરસ્વતી. તાનાજી ગાયોને ચરાવા જાતા. બધી ગાયો એની સાથે પાછા કાનાજી કેમ પણ ગાયો કરે. તાનાજીની વાસળ વાગે ત્યાં બધી ગાયો એમની પાસે આવી જાય. ગોપીઓ સાથે રાસલીલા રમતા. મને તો એ બધું બહુ જ ગમે છે તમારું શું કેવું છે એ બાબત ઉપર?
અ ના તમારી વાત બધી જ બહુ સરસ છે અને તમે સુંદર રીતે એનું વર્ણન પણ કર્યું. ક્યાંક ને ક્યાંક જે કાલિય નાગ નું દમન કર્યું હતું એ છે. પછી અર્જુનનો બધી જગ્યાએ સાથ આપ્યો હતો. તમને ખબર હશે તો સારથી બન્યા હતા ડગલે ને પગલે. આખી મહાભારત થઈ અથવા એમ કવું કે અર્જુન ને પાંડવો જીવતા જ. ત્યાં સુધી લગભગ લગભગ ભગવાન એને જ્યાં જરૂર પડી છે ત્યાં ઊભા જ છે એમ એવું કહી શકાય. એટલે ટૂંકમાં મન થી તમે સંભાળો ને તો ભગવાન તમારી સાથે જ હોય છે. અને હા હું તો એવું માનું છું કે પૂજા પાઠ ની પણ એવી જરૂર નથી. આ તો મારો એવો પોઈન્ટ ઓફ વ્યુ છે તમે ઘરના લોકો હળી મળીને રહો કોઈ ન દિલ ના દો ભાઈ. એવા કામ ને સત્કર્મ કરો ને તો ભગવાન તમારી પાસે જ છે તમારે એને ક્યાંય ગોતવા જવાની. મને નથી લાગતું કે જરૂર પડે, એટલે ક્યાંક ને ક્યાંક તમે જોઈ શકો ને જાણી પણ શકો. કે ભગવાન જે છે ને એ ભાવ નો ભૂખ્યો છે એના માટે એવું નથી કે તેમ ધૂપ દીવા અગરબત્તી ને એવું કરો, તો ભગવાન તમારા પર પ્રસન્ન થાય અને ખુશ થાય. મને લાગે છે કે બસ કો કોકની તમે સાંજ પડે સ્માઈલ બની શકો, કોક ના માટે તમે ઉપયોગી થાવ, એવા કમસે કમ હો તો પણ તમારો લો આ જે જન્મ છે ને, એ પણ એક કેવાય ને સફળ થઈ જાય એમ. તો ચાલો આપણી આં મસ્ત રહસ્યમય થોડી થોડી જે વાત છે. એ આપણેે અહી જ પૂર્ણ વિરામ આપી દઈએ. અને ફરી પાછી કઈક આવી નવી નવી વાત સાથે મળીશું તમારો ખુબ ખુબ આભાર.
કરવાની બહુજ મજા આવી બધું ભગવાન નું નવું નવું. મહાભારતનું, રામાયણ નું જાણવા મળલું, તેના બદલ તમારો ખુબ ખુબ આભાર.